જય શ્રી કૃષ્ણ બેન.
જય શ્રી કૃષ્ણ.
કેમ છો તમે.
મજામાં.
મજામાં છો.
હા આ..
રોજ પીઝા બર્ગર ખાવાથી વજન વધી જાય છે ને?
હા સીતા અને એમાં પોષાકવ પોષક તત્વ પણ બિલકુલ નથી હોતું.
હા કોલ્ડ ડ્રિંક પીવાથી દાંત ખરાબ થાય જ અને સુુગર વધ પણ વધે છે.
હા એમાં બહુ ત સાકર હોય છે પાણી પીવું સારું.
હા ચીપ્સ અને કુરકુરા ખાવાથી. કોર્ટમાં દુખાવો થાય છે.
હા એમાં બહુ જ તેલ અને નમક હોય છે.
હા ઈસ્કૂલ માં લંચમાં ફ્રૂટ અને રોટી સબ્જી લઈ જઈએ.
હા એજ અસલી તાકત આપે છે.
હા જંક ફૂડ થી પેટ ભરે પણ શરીર ને તાકત નથી મલે..
જંક ફૂડથી પેટ ભરે પણ શરીર ને તાકત નહીં મળે.
હા બિલકુલ ઘેર ઘેર બનાવીલું ખાવાનું બેસ્ટ છે.
ટીવીમાં જાહેરાતે જોઈને મગ નહીં લાગે.
હા એ લોકો પૈસા કમાવા માટે બનાવે છે.
આપણે મમ્મીને કહીને ઘરમાં પીઝા બનાવી.
હા આઠાથી બનાવશું તો હેલ્ધી પણ થશે.
રોજ જંક ફૂડ ખાવાથી ડોક્ટર પાસે જવું પડશે.
હા બેન બીમાર પડવાથી સારું છે ક્યાં હેલ્ધી ખાવાનું ચલો આજથી સંકલ્પ કરીએ જંક ફૂડ નહી.
હા સીતા વચ્ચન હેલ્ધી ફૂડ જેી ખાઈશું.
રોજ કોલ્ડ્રિંક પીવાથી હાડકા કમજોર થાય છે ને?
હા સીતા એમાં ફસ્ફોરસ હોય એ. કેલ્શિયમ અચું થ.
હા પીઝ્ઝામાં ચીઝ બહુ જ હોય એનાથી વજન વધે છે.
હા અને તેલ પણ બહુત હોય.
હા બર્ગર ખા ખાધા પછી એક કલાકમાં ફરી ભૂખ લાગે છે.
હા કારણ કે એમાં ફાઈબર નથી હોતું.
હા બેન સાચું બોલ્યું તમે ચીપ્સ નું પેકેટ ખુલ્યું કે આ રૂકે નહી.
હા એ લત જેવી લાગી જાય છે.
આપણે ઘેરમાં મખાણા અને ચણા શેકીને ખાઈએ.
હા એ હેલ્ધી અને ત્રેચી પણ હોય.
સાચી વાત તમારી જંગ જંક ફ્રુતી થી જાહેરાત ટીવી માં બહુ જ આવે છે ને?
હા પણ આપણે દિમાગથી કામ લેવું જઈએ.
હા. શલાની કેટરિંગમાં પણ ફ્રૂટ પેચાવા જોઈએ. આ ટીચર ને વાત કરીએ.
મમ્મી કઈ જંક ફ્રૂટ ડોક્ટરનો ખર્ચો.
હા બિલકુલ સાચું બીમાર પડવું સારું નહીિ નુડલ્સમાં ટેસ્ટ માટે કેમિકલ નાખે છે.
હા એનાથી પેટ દુખે છે.
આપણે રવિવાર ઘેર પિઝઝા બનાવીએ.
હા આટો નો બેસ અને ઉપર શાક.
હા આઈસ્ક્રીમ રોજ ખાવાની ખાવાથી ગળો ખરાબ થાય.
હા અઠવાડિયામાં એક વાર ઠીક છે.
હા જંક ફૂડ ખાવાથી સ્કીન પર ખીલ આવે છે આ ચહેરા ખરાબ થઇ જાય.
આપણો ડાયફ્રૂટનો ડબ્બો સાથે રાખ્યો.
હા સાચી વાત તમારી. ભૂખ લાગે ત્યારે એજ ખાઈએ કોલ્ડિક ની કોલ્ડ્રિંક ની જગએ છાાસ પીએ.
હા પાલન.
હા એનાથી પાચન પણ સારું થાય જંક ફ્રૂટ મોગું હોય ને અને તાકાત પણ ન માપે.
હા પેસા અને તબિયત બને નું નુકસાન.
હ આપને મિત્રોને પણ સમજાવીએ આ હેલ્ધી ખાવ ફિટ રહો ગ્રુપ બનાવીએ.
શાણામાં લંચ બોક્સ ચેક કરાવો.
હા જે હેલ્ધી આવે એને ઈનામ આપો.
જંક ફૂડ ખાધા પછી નીંદ આવે છે.
સાચી વાત તમારી હા શરીર માં એનર્જી નથી રહેતી.
આપણે યોગા અને હેલ્ધી ફૂડ સાથે રાખીએ.
હા બેન સાચું બોલ્યું તમે. ત બી શરીર અને મન બનાય ફિટ. દાદી કાહે પેલા લોકો શુદ્ધ ઘી ખાતા.
હા એટલે નબે વર્ષ પણ ચાલતા હતા.
હા હવે પણ હવે પણ વીસ વર્ષે. જે ઘૂટના દુખે છે આ બધું જંક ફૂડને કારણ.
સલો સંકલપ કરીએ મહિનામાં એકવાર જંક ફૂડ.
હા સાચી વાત પણ ઘેર બનાવેલું.
બર્થડે પાર્ટી માં ચોકલેટ કેકને બદલ બદલે ફ્રૂટ કેક.
હા સાચી કું તમે એ વધુ. સારું લાગે જંક ફ્રૂટ ની આદત છોડી છોટી ઉંમર માં પડે છે.
હા એટલે મમ્મી ઓ ધ્યાન રાખે.
હા આપણે યુટ્યુબ પર હેલ્ધી રેસીપી જોઈએ. ઘરમાં જે બર્ગર બનાવતા શીખીએ.
મેદાનની જગ્યાએ ઓટસનો ઉપયોગ કરીએ.
હા સાચી વાત તમારી આ ફાઈબર વધુ મળે. જંક ફૂડ ખાવાથી પણ ભણવામાં ધ્યાન નથી લાગતું.
હા દિમાગ સુસ્ત થઈ જાય.
હા ચલો આજ રાતેલા દાલ ચોખા બનાવીએ.
હા પેટ પણ ભરસે અને તાકાત પણ આવશે.
સાચી વાત તમારી પાસ્સા રોજ ખાવાથી પેટમાં ગેસ થાય છે ને.
વચન ગીતા હેલ્ધી ફૂડ જો ખાઈશ.
હા મેદા ન હોય એટલે પચવામાં તકલીફ થાય.
મોૉમો ખાધા પછી બે દિવસ સુધી એસિડિડ રહે છે.
હા એમાં જૈનો મોટા હોય એનાથી નુકસાન થાય. પેકેટ વાલા જૂસમાં અસ્સી અસીપતિશત સાકર હોય છે ને?
હા વેન એનાથી ડાયબિટીઝનો ખતરો વધે
હા આપણે ઘરમાં નિીબુ પાણી અને ખાસ છાસ બનાવીએ
હા એ પ્રાકૃતિક છે.
હા જંક ફૂડ ખાવાથી દાંતમાં કીળા પડે છે.
હા બેન આ એ ડેટીસ પાસે જાવું પડે છે.
હા શલામાં બચ્ચાઓ ટિફિનમાં ચિપ્સ લાવે છે, આ ટીચરે બેન કવુ જોઈએ.
હા આપણે ફ્રૂટ ચાટ બનાવ છે, બનાવ ને બેચીએ
હા બિઝનેસ પણ થાય અને હેલ્થ પણ
બર્ગરની સાથે કોક પીવાથી વજન ડબલ વધે
હા સાચી વાત આ તમારી કેલોરી બોહુત હોય છે. આપણે મખાણા, ચણા, મુગફલી રોસ્ટ કરીએ.
હા બેને આ એક સ્નેકમાં બેસ્ટ છે.
હા જંક ફૂડ ખાધા પછી શરીરમાં સુસ્તી આવે છે.
હા ખેલવાનું મન નથી હતું
હા આપને દસ હરીવાલ કરીએ.
હા નવા નવા હેલ્ધી નાસ્તા બનાવીએ
હા પિઝ્ઝાની જગાએ ઘેર રોટલી ઘર ઘેર રોટી રોલ બનાવીએ
હા એમાં શાક અને પનીર નાખીએ
હા કોલ્ડ્રિંક પીવ પીવાથી કિડની ખરાબ થાય છે. ડોક્ટરે ટીવી પર કહ્યું હતું.
આપને પાણીની બોટલ હંમેશા સાથે રાખીએ
હા જેથી કોલ્ડ ડ્રિંકની કેમ ની થાય
હા જંક ફૂડની જાહેરાત કાર્ટૂનની બચ્ચે આવે છે. આ બચ્ચાઓને ભડકાવે છે.
આપણે મમ્મીને કેય ને મેનુ ફિક્સ કરીએ
હા સાચી વાત હા તમારી સોમવાર દાલ મંગલવાર સબ્જી જંક ફૂડ ખાવાથી મેમોરી કમજોર થાય છે.
હા આવે પરીક્ષામાં માર્ક્સ ઓછા આવે
હા સાચી વાત તમારી હવે તમે સમ કે એક્ઝામમાં નંબર ઓછા આવી ગયા તમારા આપને બધા અને અખરોટ રોજ ખાઈએ
હા દિમાગ તેજ થાય
હા સાચી વાત તમારી ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં બેસવા જવા જઈએ
હા પાર્કમાં જઈને ફ્રૂટ ખાઈએ
હા જંક ફૂડથી સ્કીિન ઓઈલી થઈ જાય છે. આ મુ પર પિમ્પલ આવે છે, આપણે દહી અને ઓટસનો નાસ્તો કરીએ
હા એનાથી પેટ ભ ભરેલું લાગે
મહિના પાંચસો રૂપિયા જંક ફૂડમાં ઉડાયે છીએ હા એસા પૈ પૈસાથી પુસ્તક ખરીદીએ
જંક ફૂડ ખાવાથી નીંદ નથી આવતી
હા સાચી વાત તમે જ તમે જ રાત્ર બે બે વાગ્યા તક જાગો છો રાત્રે પલંગ પર કરવટ કરી બદલીએ ચાલલ બેન આપડે પાછા બાદમાં વાત કરીએ હા
હા ઠીક જય શ્રી કૃષ્ણ